હલો કેમ છે? બસ મજામાં અવાજ આવે છે મારો બોલો બોલો શું કરે છે?
બસ જો આ રહ્યા જમીને પરવાર્યા. કામ પતાઈને સાત ને રોટલી, શું કરવું રોજ રોજ બીજું.
આમાં ગરમીમાં હવે કઈક ખાવાનું વધારે ગમે એમ.
એટલે જ ને.
ગરમી તો જો કેટલી વધતી જાય.
એટલે અત્યારથી આવી હાલત છે, પાછળ તો શું કરીશું પાછળના મહિનામાં તો. સ્ટાર્ટિંગમાં જ આટલો બધો આટલી વધું ગરમી લાગે છે આપણને તાપ લાગે છે તો પછી.
પાછળથી તો આપડે બફાઈ જઈશ. એમાં પરીક્ષા આવશે બપોર પણ.
હા એ તે એક્ઝામનો ટાઈમ હશે એ પાછો બપોરનો ટાઈમ હશે એટલે તો પછી પતી જ ગયું.
હમ.
એટલે ચ એ અને અમાંરી પાછું વાદળા છે, બે ત્રણ દિવસથી.
એ તો આ કહી છે ને વરસાદની અને બરફ પડવાની બધી.
એટલે કેવું મિક્સ વાતાવરણ થઇ ગયું છે.
હ એટલો વધારે પ્રોબ્લેમ થાય બધાને તબિયત વધારે બગડે
એજ ને આમ ઠંડી લાગે પણ પછી આમ બપોર પડે એટલે બરાબર નહ ગરમી લાગે એમ બ ઉનાળો આવી ગયો હોય એવી ગરમી લાગે લગે
અરે બહુ જ ગરમી લાગેમ ઘ ચામડી બળે એમરી ટલી લાગ બાર તો
ચચરે આખી સ્કીન આપડી એમ ચામડી પર તાપ હો એટલો બધો એ થાય
એજ ન બહુ લામ અતિશય અર હદ પાર નો તાપ લાગે છે. માથુ ગરમ‌
હમ નીકળા જ નહી આવાજ તાપમાં તો બપોરે તો બાર ક્યાંય ઘેર જ રહેવું આગળ પડે ખાલી ખોટા બહાર નીકળ્યે લું લાગે ને કઈક થાય ને પછી બીમાર પડે બધા
હ પણ હવાર થાય એ લોકો કોલેજ વાળા પણ પરીક્ષા ક્યારે રાખે છે. બપોરના ભર તાપ
ટાઇમ મળે દર ફેર આજ ટાઈમે એ લોકોની એક્ઝામ રાખે દર એમાં
પણ હું તો એમ પણ હું તો એમ કહું કે સવાર ની રાખ દે એ લોકો તો કઈ વાંધો આવે એ પણ લક નવ થી બાર કા એક ન પતાય દે આ તો જ છે કે એક વાગે બોલાવેને ઠક ચાર પાંચ ગોઘ
હા પણ એવું કેવું સવારે છે ને પેલા બીબી એ વાળા ને હોય છે એક્ઝામ બજા બીજી બધી સ્ટ્રીમ વાળા એટલે બધાય હા એટલે પાર્ટિશન પાડેલા છે કે આ આ સ્ટ્રીમમાં આ લોકોને સવારે આટલા લોકોને વપોરે એવું
તો એવું ના હોવું જોઈએ અમારું બધા ન જોડે જ રાખી દેતા હોય તો એક બાજુ બાજુમાં બીબીએ વાળા સ્ટુડન્ટ અ બીસીએ વાળા
પછી એટલા બધાને બેસાડ વા ક્યાં સેન્ટર બી બહુ ઓછા છે.
સરે હ બઉ બહુ તો કોલેજ બધી વધારે સર
સેન્ટરો ઓછા છે સ્ટુડન્ટો વધારે છે એવું છે.
એવું તો એ લોકોને બીજું કોલેજ ઉભી કરવી જોઈએ
કરે તો થાય કઈક
આજોને પાણી એ ગરમ થઈ જાય છે
હમ્મ અત્યારે તો અને બહ ઠંડુ પાણી એ ના પીવાય પણ
ના ઠંડુ નહી હું તો માટલાનું જ પીવું છું પણ માટલું નવું છે ને એટલે ઠંડુ વધ વધારે પેલું એકદમ ઠંડુ ઠંડુ લા એવું ઠંડુ પણ એ ગરમ થઈ જાય છે હવે તો એટલે બોટલમાં ભરીને લઉું હું છે ને રૂમમાં બેસું એટલે બોટ ભરીને બેસું એટલે વારેગળે ઊભું ના થવું પડે
હા હા તો આ વાતાવરણમાં જેટલો એ છે તો પછી થઈ ચાઈના
ઉ તો સ્ટીલની બોટલ લાવ કોલેજ તો પણ એમાં પાણી ગરમ થઈ એમાં વધારે ગરમ થાય કેમ કે બાર
હા સ્ટીલ જલ્દી તપ છે ને એટલે
શું કરે કંઈક તો કરરવું પડે આ લોકો આમ મુહ પ ઠંડક આવે મળે ગયો વખત તો ખબર આપ આપ એક આપડે સકલ બધું છત્રી લગાવતી
હા પાણી હા ગઈ ફેર છે ને વધારે તાપ પડતો હતો ત્યારે એવું કર્યો હતુ
તો આ વખતે એ લોકો નો ઓછો લાગે છે
એ તો હજુ અત્યાર નઈ સ્ટાર્ટિંગ છે ને હજુ એટલે નઈં કરે
પણ એ લોકોને તો શું ગાડીમાં જ ફરવાનું હોય એટલે
હા જેમ જે પેલો અ થોડો હજુ જ શે ને ઉનાળો પછી કરશે કદાચ પણ ગઈ ફર તો કેવ બધું ઉડી ગયું હતું પછી વાવાઝોડું આવું હતું એટલે
હા
હમ.
પણ એ લોકો તો ગાડી માં ફરવાનું આપડે તો બસ ના ધક્કા ખાવા ને એમાં અમુક બસ કેન્સલ કરી દે બંધ કરી દે.
એ લોકો શું ચિંતા આવે?
એટલો
જે છે આપણેે જે છે આપણેે જ બધી ટેન્શનો હોય છે. બસનીન ટ્રેન ની ને રી્ષાની આને તે બધું.
બાપરે આટલી ગરમ માં રિક્ષામાં એક રિક્ષામાં સાત જણ રી અ આવે. સાત જણ ના ભરેય ત્યાં સુધી બે રહેવાનું તો અડધો પોણ કલાક એક સમ બેહી રહું છું રા જો
મારે, મારે આજે એ થયું હું ને મારી ફ્રેન્ડ આવતા હતા ને કોલેજ થી ઘરે.
હ.
તો હજુ બસ નહોતી એટલે અમે રિક્ષા માં આયા.
હમ્મ.
તો અચ્છા ને રીક્ષા માં એટલે લાઈક અમે આવ્યા ને તો અમને રીક્ષા વાળા એ કહ્યું, કે હા હમણાં એક જણાવ એટલે હું ઉપાડી લઈક એમ, તો અમે બેઠાં બેઠાં વીસ પચીસ મિનિટ સુધી બેઠા બે એક દોઢ વાગ્યો એક વાગ્યો હતો. તો પણ એ સાવો એને રિક્ષા ઉઠાઈ ઉપાડી નઈ એમ, અને તો પછી છે ને અમે એમ અમે અમને કહ ત કે બે મિનિટ બે મિનિટ કરીને એવી રીતે બેસાડ રાખ્યા અમને, તો પછી છે, ને અમે બીજી રિકષામાં આવીઈ ગયા પછી તો પછી એ ભાઈ અમને કે છે કે હું ઉઠાઈ જ લેવાનો હતો કે તો તમે ઉતરી ગયા કે.
એને કે કે ઉપાડે તો અમે બેહી રહીએ નથી તો હમણાં જવુ અમના જરાક વારમાં.
હા એટલે પછી અમે બીજી રિક્ષામાં આ બીજી રિક્ષા એક આવતી હતી ને તેમાં અમ આવી ગયા, ન તો અમે હજુ બેઠા
મારા મારે હજ અત્ય્યારે બી ના બેહાય. મારે એવું થાય અિયાયા છે ને બસ સ્ટેન્ડ થી ઘરે આવા રી્ષામાં બેસી ત્યારે, અ જ્યાં સુધી છ થી સાત જણ ના ભરે ને ત્યાં સુધી રી્ષા ના ઉપાડે ભલો અડધો પોણ કલાક થાય, ગરમીમાં ત્યાં ત બેહી રવાનું રિક્ષા જે તપે બપરા એટલામ પરસેવા ના રેલા હ બહ જ.
એ જ ને એક તો આવી ગરમી માં એક એક વાગે માથે તાપ હોય ને એમાં રિક્ષામાં લોકો બેહાળી રાખે
આરા છોડ નો એટલો બઉ એ થાય પરસેવાના રેલા ઉતરી જાય ત્યાં બેઠા બેઠા અને પછી જે છ સાત જણ ભરે એમાં આમ અડધું બેસ વાનું અડધું આમને આમ લટકી ને બે હવે એવું બેસવાનું
તો એજ ને આ લોકોને ખબર જ નહી પડતી પણ
જડાાવ
એક તો એમાં તાપ લીધે માથું વધારે દુખે આપડું એમાં વધારે તાપમાં બહાર નીકળે હોય એટલે પછી માથું દુખે શરીરે થાય અનેા અમુક લોકો ખાધા પીધા નીકળી ગયા હોય હવા હવા માં એમ પેલું જવાનું હોય કોલેજ કે જબ પર ભાઈ પતી ગયું ચક્કર આવેને ડડીહાઈડ્રેશન થઇ જાય આ ગરમીમાં એમ
હ અ પણ ખઈને નીકળ્યા નથી તો પછી ખાધેલું ઉનાળા માં આપણને પેલું સફોકેશન થ કુંગળામણ થાય ને વોમિટ જેવું થાય કેમ કે બઉુ ગરમી લાગે ને તો આપડું ખાવાનું પચ્યું ના હોય
હા અને એવું કે ઉનાળા માં જ એટલું જલ્દી ખાવાનું ભાવ એ નહીિ એમ એવું થાય કશું ફીલ આવીઈએ એમ ખાવા કરડ કઈ ઠંડુ પી લઈએ હા આઈસ્ક્રીમ કે ું ખાઈએ ને તો સારું લાગે કે છાસ પી છાસ પી લઈએને તો અ અત બહ સારું ઉનાળામાં તો
હા આપડ ગુજરાતીઓને છાસ મળી જાય એટલે કશું ના જોઈએ
એજને એક છાસવીધા એટલે બઉુ પછી બહુ એમ
છાસ બી નહી હ પણ પછી બરફ ના કોલા ના તેમ રોજ રોજ ખઈએ એટલે ગળામાં દુખ જોવા માંડે એ અલગ પ્રોબ્લેમ
એ પણ રોજ ના ખવાય કોક જ દિવસ ખવાય એ એ તો પછી એના લીધે બીમાર પડી જઈએ ગરમી ના તો પડી એ જ પડે એ એના લીધઈ પછ થી પાછા આપડે બીમાર પડી જઈએ. એના કોક દિવસ ખાવાનું રોજ રોજ નહી ખાવાનું ના મેં તો ખાઈ લી તો
હ ના ના મારો આવક પૈસો જયારે પણ બહાર જઈશ ને તારે ખઈશ અવે મજા આવે ખાવાની ઠંડ ઠંડ ઠંડ લાગ ટેસ્ટી વરી મીઠું મીઠું
અમુક એ અમુક છે ને એવા બરફ ને ગોલા વાળા હોય ને એ લોકો ના કલર બી નય સારા હતા અમુક લોકો ના જો છે. એ લોકોનો કેવો આપડે ખાઈએે ને તો પછી તરત છે ને બીજા દિવસ આપ આપણને ગળું દુખવા માંડે
હા કલર સારા ના હોય આર્ટી ફિશિયલ કલર પેલા ને નેચરલ તો ફ્લેવર
હા એટલે એજ તના
ફૂડ કલર વધારે નાખી દે ખાવાનો કલર આવે ને એ વધારે નાખે એટલે કલર દેખાય પણ એનો ટેસ્ટ કઈ આવે નહીિ કેમ જેમ કે કાચી કેરી કહીએ તો કાચી કેરીનોો ટેસ્ટ આવે હ નહી ભલે કે ફરી પણ કલર કાચી કેરી કેમ કે ખાવાનો કલર નાખ
હા એજ નહી એટલે પાછું અમુક ગોલામાં એવું એ થાય પાછું એટલે એ પાછું આપડે જોઈને ખાવું પડે
હા બધા ના કલર સારા નાખાયછ
હા એટલે પછી જો કોક દિવ સમય એવું આવી ગયું તો પછી પછી બીજા દિવસ અને એના લીધે ગળું ખરાબ થઈ જાય ને એમાં તો કેવું તરત ગળું પકડાઈ જાય
અરે બહ ખરાબ પગડ મને તો કાકડા કાકડા ફૂલી જાય જ મને
હા એટલે જ ન એટલે પાછું એ સાચવવાનું
એજ નથી સાંભળ્યું હું તને કોલ બેક કરું મારે બીજો કલ ર છે
હા હા વાંધો નહી હ હા બાય